હા જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ કેમ છો.
હા મજામાં તમે કેમ છો બેન.
બ મજામાં ઓ જમીલી તું બ મજામાં.
હા ભાઈ ભાભી મોટા ભાઈ ભાભી
અ એ મજામાં.
હમ ભાઈ મજામાં?
હોવ મજામાં હા.
હમ હા અમે જમી જમી લીધું જમી જમી લીધું અને થોડાક આજે રોજ રૂટી ન જ ખાય. કઈક નવું બનાવો કંઈક નવું બનાવો.
હા.
નવું અમે એમ કે નામ બોલ તો અમે બનાવી એ તો કે તમે યુટ્યુબ જોઓ તો તમે બનાવો તું નામ તો બોલ યા બચાર લવીએ યા બનાવીએ.
અમારે એમ જ છે આ બનાવો ઓલું બનાવો આ બનાવો.
ના ના આ તો કઈ ખાવામાં માથા કુટ જ ના કરેને તમે ચોવીસ કલાક ના આપો ને ત્રીસ કલાક તો એ બોલશે નહી કે મને ભૂખ લાગીશ કે મને ખાવાનું આપ.
હા.
બોલશે જ નહી તો અમે થોડા હમડા દાળ ભાત ખાધા અને હવે પાસ્તા બનાવે છે.
હા
અમે ક થોડું અન ખાઈ લે થોડા દાળ ભાત ખાઈ લે પછી તું અ નૂડલ્સ કે પાસ્તા બનાવી લે તો કે પાસ્તા તો ભાવે પછી અ પાસ્તા બનાવી.
ત્યાં બનાવો તમારી ઘરે બનાવો પાસ્તા.
હા હા બનાવે આવી રીતે પંદર દિવસ મહિને કઈ નવું નવું તને તો પાઉભાજી એ ના જોતી
નહીં.
એટલે એક મંચુરિયન પાવે વેજ ડ્રાય તો એ મહિને કે પંદર દિવસે બાર ખાઈ આવે કે પાર્સલ લઈ આવીએ બસ.
હા.
બાકીને કાઈ પણ કાઈ એવી નહી કે માંગ કે મને આ જોએ તે જોઈ.
હા.
અમારે હ્યાં તો એવડો મોટો થયો તો એ રોજ નવું નવું જોઈએ રોજ.
રોજ નવું નહી એમ કેશે કંઈક બનાવી દો મે તું કંઈક નું નામ આપો. હા તો આ દહી ભાત છે આ દાળ ભાત છે હમ જય શ્રી કૃષ્ણ. નામ આપે તો હું બનાવીય દઉં કે હા નામ બોલ્યો છે કે હા. બનાવી એમ.
હમ, હમ.
અને અહીં એક ટાઈમ તો ચા ભાકરી ખાઈ લૈ યાં સવારે ને તો પછી સા બપોરે બરાબર ના જમે નાસ્તો ના કરે એટલે અમે પછી પાંચ સાડા પાંચ એમે કે ચા ભાખરી ખાઈશ. આ લોકો ચા પીવે એટલે તો સરસ ચા ભાખરી ખાય પછી રાત નું આજે ચા ભાકરી નથી ખાધું માસીને પછી અમે હું મા દીકરો છે ને એમ.
હા, હા બેબી મજામાં.
હમ મજામાં તમે કયો નવા જુની.
બસ મમ્મી ને ભાઈ ભાભી બધા મજામાં.
બધા મજામાં હમ.
હમમ.
હ મોટાબન નું અહિયાયા નથી થતું. આઉટ ગોઈંગ અને ઇનકમિંગ ફોન આવતો નથી ને ફોન જાતો નથી.
જાતો નથી. એમ.
નથી ને આવતી. કોઈ નથી.
હા.
તો પાછું સર ને મેસેજ મા તમે કરો હું કરું. હમ.
હા, હા.
હમ તો તમે પણ કરું ને હું પણ કરું તો હવે જવાબ તો નથી આવ્યો હવે જોય.
હા. આજનો દિવસ કેવો ગયો? સારો ગયો?
હા. આજનો દિવસ તો આજ વ્યસ્ત, સરસ ગયો.
હા હા.
પછી એ લોકો ગયા પછી અમે જમ્યા શાંતિથી. હા પછી મોટા બન આયા તો ખીખી ખાકાા કરી. પછી કપડામાં ીનમાં સવારે આ ભાઈ ભાભી ને ઢીંગલી ના ના ખ. તો મશીન ભરાઈ ગઈ. તો તડકો તો એ લોકો ના ઉતાર તો અમે કેધું તડકો છે તડકો છે. હમણાં સરસ સુકાઈ ગયા હતા. અમે ફોણા પાચા સુકાયા તો મશીન ન ફેરવીને કે તડકો છે તો મારે પરમ દિવસે જવાનું જ તો ફેરવી નાખી.
અહિયાં વરસાદ તો નથી ને અમદાવાદમાં?
ન તો હમણાં એક જ મિનિટ ઝરમર જ્યાં સુધી બસ તમારો ફોન મૂકો ને. તમે તો આવત તો વરસાદ ન આવ્યો જુલાપર બેઠી તો.
હા.
તો એક જ મિનટ જર પરર આવી હવે અંદર તોોરી બાંધવી પડશે. એટલે દોરી લગાવી લેસ હવે તો રેડી આવે જ છે તૈયાર દોરી હૂખવાળી.
હા.
હા આ સરસ છે. દોરી બાંધવા બાંધવાની ઝંઝટ નહી. હેને.
હા.
બાકી તમારી તબિયત કેમ છે? ત સારી છે. બરાબર. દીકરો મજામાં?
દીકરો મજામા.
એને રોજ જવાનું હોય પછી?
છે હમણાં તો હા ઓફિસે જાય છે સાયબર કાફેમાં. ફોર્મ ભરવાનું કામ ચાલુ કર્યું છે ને.
અચ્છા.
સવાર થી જાય એટલે હમણાં. પેલી સવારના કોલેજ ગયો કોલેજ અગિયાર વાગે આવ્યો. પછી જમી કરીને અહંયા ઓફિસે ગયો. ઓકે છે. પાંચ વાગે આવે. ચાય પાણી પીરી ક્લાસમાં લે. હા ટાઈપિંગનો ક્લાસ.
હા. અને અગિયાર થી પાંચ ઓફિસ હોય? તો એનો નાસ્તો જમવાનો એક જ થઈ શકેને પછી તો.
છા.
હા. જે મતલબ તૈયાર રાખો તમે તો જમીન જાય. એમ ને?
જમવાનું બની જાય એટલે જમીને જાય.
હા જમીન જ છે હા પણ ઓમ સારું ને વ્યસ્ત દિવસ એટલે.
હા હમણાં ત્રણ ચાર દિવસ ત્યા ઓફિસ ચાલુ થઇ ગય.
હા તો સારું ને ભગવાન ની ખૂબ ખૂબપ એટ ધીરે ધીરે. તોલે નાનું કે મોટું કઈ પણ કામે જશે ને તો જોશે શીખશે સમાજમાં ઉઠશે બેસે. વાત કર બે જણા સાથે વાત. કરશે અજાણા સાથે બે જાણીતા સાથે.
પેલા જાતો વરી વાપસ ને ઈ ઉપર થી સાઈડ બંધ થઈ ગયા એટલે કામ બંધ થઈ ગયું હત. રી એમને ચાલુ થયું છે એટલે થાય છે એમ.
મા એને શુંર.. જે કોઈ બીજા ઘરાક આવે એનું ફોર્મ ભરવાનું એવી.
હારાક નું ફોર્મ ભરવાનું મજૂર લોકો હોય ને એ લોકો.
હા હા હા તો આને ફાવશે બધું?
હા એનું ભાવે છે એ.
હા તો સારું ને જાય કઉ ને બે જાણીતા જોડે વાત કરશે.
તો પછી હવે કરી લેજ.
બે અજાણા સાથે વાત કરશે રામ રામ કરશે. કે હવે અઢાર વર્ષ ન તો હશેને. કે દુનિયા કેમ ચાલે છે.
હા.
પૈસો કેમ ચાલે છે જિંદગી કેમ ચાલે છે.
ત્યાંથી આવ્યો જ ખ દુકાને ગયો દુકાાનથી હમણાં આવ્યો છે હવે.
તો હવે તો એનું વ્યસ્ત થઈ ગયો હ દિવસ તો થાકી જ હશે.
હા આરેે બાઈ ભઈ નહોતા આવ્યો મોટા ભાઈ. દવાખ ન ગયા હતા ભાભીને લઈને.
અચ્છા હમણા સાંજથી નહી આવે આવે એમ.
હા શાંતિ નથી આવી.
હા પઈ ત્યાં દવાખાનાના પછી હા.
હા તો નહી તબિયત સારી નથી આ. ઓ દુખ કો ન દુખ નહી ન મમ્મી કઈ છે. સ્ટોન નો દુખાવો પડ્યો.
એમને છે પથરી.
પિતા શંગપત્રી છે.
તો પછી કઢાવી પડે કે સુ કેવી રીતે.
ના કઢાવી નથી પડતી એમને દુખાવો થાય ત્યારેધ દવા લઈ અવાનું. ડોક્ટરે હમણાં ના પાડી સોનોગ્રાફ કરાવી ડોક્ટર કે ઓપરેશનની જરૂર નથી એ લોકો તો ઓપરેશનની તૈયારી. કરીને ગ્યાતા. પણ ના પાડી ડોક્ટરે ઓપરેશન કે જરૂર નથી નાની નાની. પથરી છે તમને નુકસાન કરાય એવી નથી.
હમ તો પછી સારો એટલે બચી ગયા એમ. કારા કે આ બધી માથા કૂટ જ છે ને
હા એમાં થક પછી હમણાં પંદર દિવસથી એજ ચાલુ છે દુખો દુખાવો પેટ ન દુખાવો નથી.
મગજમાં લઈએ તો પછી શો દુખાવતાાય જો આપડે મોટાબેન આવ્યા હતા ગે રવિવાર.
હા.
હવે કેટલું બધું થાય છે તો કે ડાક્ટર ગાંડા છે ડાક્ટર આવવા. એ કે મગજ માં કઈ નહી લખવાનું બધું હાલતું જવાનું ને બધું કરે જ છે ને.
હા એ મારી જે એમ છે મને એમ જ છે મને કેટલા કાન ન ઓપરેશન કીધું છે. પેટ નું ઓપરેશન કરું છે પણ મગજમાં લેતી જ નથી કાન ન ઓપરેશન કરું છે પણ મેં નથી કરાયું હજુ.
ના મગજમાં લઈએ તો તો પછી આમ હા ના ચાલી શકીએ ને જિંદગી માં.
હમ યોગા સવાર ના કર કરી લઉ છું અમણા. કેટલો ફરક હા યોગા ઉ થું છે ને મ હા. યોગા કરો. ઈ પ્રાણાયામ કરું છું અનુલોમ વિલોમ નઈ. પામાણિક.
વા બહુ સરસ એ તો મેન છે. એ ત કોઈ આપડી બીમારીઓ હું યોગા કરું અગર તો કોઈ પણ આપડી બીમારીઓનું મૂળ કારણ બધું નીકળી જાય. યોગામાં તું છે યોગ?
હા યોગ હા સવારમાં થોડી વાર ટ ક કરી લઉં છું.
તો અલા જે આપડે ઓનલાઈન આવતા હતા પછી એમાંથી શીખી લીધું હશે.
હા એતો પેલા હ કરતી ગુજરાતમાં હતી ત્યારે અરે મૂકી દીધું તો અહીયાયા આવીને.
ના ના આ કરો તમાર શરીર સ્વસ્થ રહેશે જાડુ પાતળા ની વાત નથી કે જાડુ શરીર કે પાતળું શરીર ઝાડું શરીર તો સરશ.
નઈ કાનની તકલીફ થઈ ને તો ડોક્ટર કાન ન ઓપરેશન કરવું પડશે પડદામાં પાણી વય્યું છે.
પછી.
ઓપરેશન કરવું પડશે. મેં ઓપરેશન કરાયું નથી. હજી પંદર દિ દવા આપ ફરક પડે તો ઠીકહી તો ઓપરેશન. ફરક પડ્યો નથી. દવાથી કઈ જરાય નથી પડ્યો દવાથી ફરક.
જરાય નથી તો ધ્યાન રાખજો કેવી રીતે કરવાનું છે.
હા. એક્સરસાઇઝ એને બતાવી તી ડોક્ટરે બતાવી તી કરો થોડાક. જુઓ નહી તર પ ઓપરેશન. કરવું પડશે.
કેવી હોય એની કાનની અ હોય અલગ જ?
કરીને ગાલ ફુલાવાના નાક બંધ કરી.
બે આંગળી થી નાક આખું બે બંધ કરવાનું આખું નાક.
ના નાાક નાક બંધ કરના પણ
મ ગળ ફુલાવાના એટલે કાની ઓ ઓ ફૂક થાય ને હવાની અવાર જવર હે ને.
હા.
આપણું કાન સાંભળવાનું પણ મન થઈ જાય તો આમ જ કેકને આમ કરો.
આમજ કે છે હા એમ જ કાન ની કસરત એજ છે.
એલે ઓલે કાન બંધ થઈ જાય છે કરી એ ને કસરત.
હા એઈછ હા હા.
તો કરો છો પછી?
હા એ તો કરું છું ને દિવસમાં આઠ
કરો સવાર સાંજ કરો જો ફરક પડી જાય તો ભગવાન ન દયા.
હા. એટલે એ જ ને પછી મગજમાં લઈને બેસી કે મારે ઓપરેશન કરવાવાનું છે કરવાનું છે કે તો તયાં જ મગજ ગુમસે. કાઢી જ નાખવાનું કઈ નથી બસ
હા તમારી વાત બિલકુલ સાચી છે. અને આજ મોટા ભપી પછી હવે એમને ધીમામાં જ હશે મગજમાં પિતાશહી માં છે. એટલે પંદર દિવસ કન્ટિન્યુઅસ આપડે કોઈની ઉપર હસતા નથી બધાને. પોતાના દુઃખ દર્દ હોય એમ. પણ તમે કહો ને પંદર દિવસ થી ચાલુ જ છે.
એ પંદર દિન પેલા એડમિટ થયા હતા એ. ટાઈફોઇડ હતો ને લુઝ મોશન થઈ ગયા હતા. તો એડમિટ થયા તો ડોક્ટરે એમ કીધું કે તમને પેટ નો દુખાવ એટલા માટે છે. પિતાશી માં પથરી છે ને એટલે દુખાવો છે પંદર દિવસે મગજ ના વાત લઈીધી છે બસ હવે. લઈ પેટમાં દુ રોજ દુખાવ
એલે. એ એની એની ભૂલ ના હોય પણ હવે મગજમાં લઈ લીધું એટલે રિયલ દુખાવો ઉપડે જ. ના હોય ત્યાંથી આપડે. આપડા જેવા મગજમાં ના હોવ પડે તો ગમે એમલા મોટા દુખાવો આપણી જિંદગીને આવામાં ઉડી જાય.
હા તો ડોક્ટર એમ કે તો આ પછી ઓપરેશન કરાવી લ્યો પથરી છે તમને ગુપ્પિતા છે મેમાં તો કરાવી લ્યો. તો બસ હ એમાં જ પરી છે પથરી છે દુખાવો છે. એ તો પથરી તો કેટલા વરષથી છે એમને ત્રણ ચાર વરષ થઇ ગયા એ વાત. હમણાં એ ડમિટ થ્યાન તે ડોક્ટરે એમ વાત કરી એટલે ભઈ મગજમાં લઈ લીધું છે કેમ. તકલીફ છેક. થોડો કાઢવો પડતો ને લગચમાં.
તો કાઢવું જ પડે જે તમે વિચારો એ થાય.
હા. હા ભાઈ હેરાન થાય છે ને મોટા ભાઈ આખોદી દવાખાને પાછળ જ ફરે છે દુકાને ઓછું જ બેસે. .
એમાં પુરુષો હેરાન થાય છે.
એટલે ઈ જ વાંધો છું.
તો એ લોકોને હમણાં જ આપ આપણા જ કાર્યમાં કોઈ આપણી માતૃભાષામાં કોઈ બોલતું તું કે જો પૈસો કમાઓ સિંહ ના મોઢામાંથી આ સિંહના મોઢામાં હાથ નાખવાનો છે આ જમાનામાં. સાચી વાતને અને આપડે પછી આવું કરીએ એટલે પછી પુરસો હેરાન થાય.
હા.
એ લોકોન ધંધો હોય નોકરી હોય એટલે હેરાનગતિ ન ઘરનું સતત એના લોકો ના મગજ મારી રયે.
હમ હમણાં તો એમ ડોક્ટર ને બતાયડા પેલા જ તૈયારી જ કરીન ગ્યાતા કે મારે એડમિટ થવું છે ને ઓપરેશન જ કાલે જ કરાવી નાખો છો મારે ઓપરેશન. એટલે પંદર દિવસે એ સાંભળી સાંભળી ઘરે જાય એટલે એ એક જ કેસેટ ચાલુ હોય.
હમ.
આજ તૈયારી કરીને જ ગ્યા મારે ઓપરેશન એડમિટ જ
આપડે આ નાનું બાળક છે દસ વર્ષ નું સતત એક ક ચ ચાલુ રાખે આમ થાય છે આમ થાય છે તો આપણને કેટલો ગુસ્સો આવ